તો જય શ્રી કૃષ્ણા ગુડ મોર્નિંગ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં.
હા હા હું તમારી સાથે આ ટોપિક પર જેમ કે તમે જાણો છો કે હમણાં તો બધા સીઝન ચાલી રહી જેમ કે હમણાં ચોમાસાની સિઝન આવી રહી છે એટલે ચોમાસાની સિઝનમાં ઘણા બધા લોકો આમ બધા હિલ્સ શિક્ષણ કે પછી ફરવા જવાનું એ ટોપિક પર એટલે બધા ખુબ જાય છે. કારણ કે મને પણ ખુબ ફરવાનું ખુબ ગમે છે. તેને મેં પણ આજે સીઝન પ્રમાણે આવી બધી જગ્યાએ ફરવાનું મને ખુબ ગમે છે. કાર કે તમે જાણો છો કે આ ચોમાસાના સિઝનમાં જે હીલ ટેશન જંગલ સાપુતારા છે. કે પછી આપડે અમારા નજીક મોટી કરવડ છે ત્યાંના જે નજારા હોય છે ખુબ અલગ પ્રકારના થઈ જાય અને જોવાલાયક થઈ જાય છે. કાર કે ઘણા બધા પ્રવાસીઓ કે પછી એવા ઘણા બધા લોકો દૂર દૂરથી ત્યાં આ સાપુતારા હિલ ટેશન છે ત્યાં ફરવા આવે છે કારણ કે હું પણ હમને જસ્ટ ફાઈવ ડેસ પેલા ગયો હતો. અને મને પણ ખુબ મજા આવી કારણ કે મે ફ્રેન્ડ સાથે જાઉં છું એટલે ફ્રેન્ તમે જાણો છો કે ફરવાની કેટલી મજા આવે છે. એટલે મને તો ખુબ ગમે છે આવું ફરવા જવાનું કારણ કે મારી એમ તો એક ટ્રીપ તો હોય જ છે કારણ કે સાપુતારા તો મને પહેલાથી ખૂબ ગમે છે. અને મેં દર વર્ષે એક આ સિઝનમાં હું એક ટ્રીપ મારું જ છું. અને મારા પરિવારને પણ ખુબ ગમે છે કારણ કે મારા પરિવારને પણ ફરવાનું ખુબ ગમે છે જેથી કરીન એ લોકોની પણ એવા એટલે કે સીઝનમાં એટલે કે સીઝન કે પછી વરસમાં લોકોને પાછો ટ્રીપ હોય જ છે કારણ કે એ લોકોને આવી બધી ધાર્મિક જગ્યાએ જવાનું ખુબ ગમે છે જેમ કે દ્વારકા છે ગિરનાર છે કે પછી પાવાગઢ છે એવી બધી જગ્યાએ અમને ખુબ ગમે છે. કારણ કે ફરવું તો ખુબ જરૂરી છે કારણ કે ફરવાનું એટલે એન્જોય આપણા માટે લાઈફ મને ખૂબ જરૂરી છે. કારણ કે પૈસા તો કમાવા આપણે પૈસા તો કમાવાના જ છે દર એટલે કે આમ આખા દિવસ જ પરંતુ આપડે થોડુ દિવસ ફરી લઈએ કે પછી આટલા જે હમાયા મળે છે આડ સિઝનમાં તે ફરવું ખુબ જરૂરી છે. કારણ કે પૈસા તો આપણે કમાવાના જ છે પરંતુ હવે કમા ફરવા માટે પૈસા કમાવા જોએ. અને લાઈફમાં થોડી ઘણી એન્જોય કરવું ખૂબ જરૂરી છે એટલે મને તો ફરવા જવાનું કારણ કે પછી ટીપ પર જવાનું ખુબ ગમે છે. અને આપણે જેટલું બધે ફ્રેન્ડ લોક સાથે જઈએ તો મજા આવી જાઈ કારણ કે ફ્રેન્ડલોક સાથે આપણે વાતચીત કરવાની અને આપડે એકદમ ફ્રીલી હોય છે કારણ કે પરિવાર સાથે આપડે જઈએ તો પછી એટલું બધું આપડે હાલી મરેને એટલે કે કોઈ સાથે રહી નહી શકીયે એમ ફ્રેન્સ સાથે જઈએ તો પછી તમે જાણો છો કે આપે બધી સાથે વાતચીત કે પછી મજા આવી જાય છે. અને ફેમિલી સાથે જાઈ તો પછી આપણે ફેમિલી ટાઈ તે રીતે રેવુ જોઈએ એમ. અને તમે જાણો જ છો કે હમણા જે બધા હે સાપુતારા છે જે ડોન ડુંગર છે અથવા આપણા જે નજીક પાનેરા ડુંગર છે ત્યાં પણ ઘણા બધા લોકો ફરવા આવે છે. અને મારા તો ઘરના નજીક જ છે પાનેરા ડુંગર એટલે શહેર નજીક જ છે એટલે તો ત્યાં હું પંદર દસે પંદર મિનિટમા ત્યાં પહોંચી જાવ છુ. અને મારા ફ્રેન્ડગ સાથે અને મારા ફેમિલી મેમ્બર સાથે ત્યાં જઉં છે કારણ કે અમારે જે પાનેરા ડુંગર છે ત્યાં ઘણા બધા લોકો આવે છે અને ઘણા બધા લોકો ત્યાં જે માતાજી ની પૂજા કરવા પણ આવે છે અને ભક્તિ કરે છે એટલે કે આપડે ફરું ખૂબ જરૂરી છે કારણ કે જીવનમાં ફરશું તો પછી આપણું માઇન્ડ પણ ફ્રેશ થશે. અને આપણા માં સ્ફૂર્તિ રહેશે કારણ કે ઘણા બધા લોકો એવું માને છે કે ઘરે ને ઘરે બેસી રહી છે. અને બ ફોણમાં જ લાગી રહી છે અને બારનું શું જિંદગી ચાલી રહીને બારનું શું જીવન છે‌ એ પણ એ લોકોને ખબર નથી રતી એના એ લોકો મોસ્ટલી ઘરે જ રહેવાનું પસંદ કરે છે અને એલોગનું જીવન એ ાન થઈ જાય છે એટલે પછી એ લોકો આમ ફરજવાનું મનંદ નથી થતું આમ‌ એટલે એવું નહીં કરવ જોઈએ કારણ કે આપણે ફરવું ખૂબ જરૂરી છે કારણ કે ફરીએ તો પછી આપણું માઇન્ડ ફ્રેશ થાય. અને આપણે ઘણા બધા લોકોની બધી ધારમિક સંસ્કૃતિ કે એ બધી જાણીએ તો પછી આપણા માઇઈડમાં નવું નવું પ્રકારના આઈડિયાસ કે પછી નવું નવું પ્રકારનું આપણા મનમાં જ્ઞાન અંદર ગુસે જ છે કે આપણે ઘરેને ઘરે વાંચીને સ્ટડી કરી ને એટલું બધું નથી પરંતુ હજી ફરવું ખુબ જરૂરી છે. બાકી તમને પણ ફરવાનું એવું ગમતું હશે ને તમે પણ આ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો તમે પણ સાપુતારા કે પછી પાનેરા ડુંગર કે પછી ગિરનાર કે પાવાગઢ એ બધી જગ્યાએ જવાનું પસંદ કરતા હશો ને તમે
અ પસંદ તો છે પણ જોવા જાય તો બિગ બી હો એ કારણ કે આવા ટાઈમે અકસ્માતો પણ ઘણા સર્જાતા હોય છે એટલે જવાનું તો ગમે પણ હાલમાં જોવા જાય તો પાનેરા ગઈ છું અને અમારી બાજુ દરિયા કિનારો નજીક જ હોય છે એટલે દરિયા કિનારે જવાનું થયો છે અ તો ત્યાં બી મજા આવે પણ હવે બીજી સ્થળોની વાત કરું તો મોન્સૂન બી એવો છે કે અત્યારે અકસ્માતો સર્જાતો હોય કોઈ વારે વરસાદ વધારે પડી ગયો હોય તો રસ્તાને એવા બંધ થઈ ગેલા હોય એટલે જવું એક રીતે સારું પણ હોય ને ન પણ સારું હોય એટલે મારા હિસાબે તો હું આ મોન્સૂનમાં ઓછું જ ફરવાનું રાખું છું. અ થોડું ઘણું દરિયા કિનારો ફરી લઉ બાકી જે બીજા મોસમ હોય હવે શિયાળો ચાલુ થાય તો ત્યારે પણ ફરવાની મજા જ આવ હોય ત્યારે પણ આપણે સારા સારા દ્રશ્ય જોવા મળતા હોય એટલે મને શિયાળામાં થોડુંક વધારે ફરવાનું ગમે આ ચોમાસા કરતા
આપણે શિયાળાની વાત કરીએ તો શિયાળામાં આપણે ફ્રીલી જઈ શકતા હોઈએ બધે ફરવાનું કઈ ટેન્શન ના હોય જયારે ચોમાસામાં એવું હોય કે વરસાદ પડતો હોય તો પાણી ભરાઈ ગયેલું હોય કે રસ્તા સારા નહીં હોય કા તો પછી કોઈ વારે આપડો આ પથ્થર પડી ગેલો હોય કે પહાડ ખસી ગયેલો હોય તો તે બધું તેના લીધે અ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી જતો હોય તો ત્યારે આપણેથી કંઈ કહેવાય નહીં કે ક્યારે એમ શું થઈ જાય ને પછી આપણે અટવાઈ પણ જઈએ એટલે અ જવાનું પણ મોજતી આપણા કે શોખમાં બદલાઈ જતું હોય છે કે આપણે ફરવા ગયા હોય મોજ કરવા માટે અને ત્યાં મુશ્કે કેલી આવી પડતી હોય તો એટલે ટેન્શન બી એક નવું આવી જતું હોય છે. અને ફરવાની વાત કરું તો ફરવાનું તો બહુ જ સારું કેહેવાય. નાનાથી લઈને મોટા માટે બધાને જ ફરવાનું તો ખૂબ જ જરૂરી છે અને જોવું પણ જોઈએ. કારણ કે હવે નાના બાળકોની જ વાત કરું તો એ લોકો જયારે વિદ્યાર્થી જીવનમાં આવે એમ તો એ લોકો નાના હોય તો ત્યારે તો ખાલી રમવાનું જ એ લોકોને દેખાતું હોય ફરવાનું જ દેખાતું હોય અને જયારે એ લોકો ભણવાનું ચાલુ કરી દે સ્કૂલે જતા થઈ જાય તો ત્યારે પણ એ લોકોને એક અ રાહ જોવાની થઈ જાય કે ક્યારે ફરવાનું જોવા મલે એટલે એ લોકોને તો ખાલી એક જ તક મલતી હોય કે જે દિવાળી ન વેકેશન હોય છે તો ત્યારે ખાસ એ લોકોને જવાની મ ઉતાવળ હોય છે કે અ ત્યારે રજા મલતી હોય સારી એવી અને અ પેરેન્ટ્સ લોકોને પણ જે લોકો જોબ કરતા હોય તો એ લોકોને પણ ત્યારે જ થોડાક વધારે દિવસ ની રજા મલતી હોય એટલે જ ત્યારેજ મોસ્ટ લોકો પ્લાન બી કરતા હોય અ ફરવા જવા જવાની અને જ ત્યારે જે કામ ધંધો છોડીને અ જે જગ્યાએ આપણે રેતા હોઈએ તે જગ્યા છોડીને બીજી જગ્યાએ ફરવા જવાનું એટલે અ મા માઇન્ડ અલગ જ થઈ જતું હોય અલગ જ એ એન એ લાગતી હોય મજા આવતી હોય જે લોકોમાં જે લાઈફસ્ટાઈલ જીવતા હોય તેને થોડુંક સાઈટ પર મૂકીને જે ખાલી વિધાઉટ ટેન્શન ફ્રી જે ફરવા જવાની મજા હોય તો તેની અલગ જ ફિલિંગ આવતી હોય છે. વિધાઉત ટેન્શન અને જે ટેન્શન બી હોય છે તો તેનાથી બી થોડુંક રિલેક્સ થઈ જતા હોય છે ફરવાથી અને જ વિદ્યાર્થી જીવન માટે તો ખાસ કરીને ફરવાનું બહુ જ જરૂરી છે કે એ લોકોને નવી નવી જગ્યા ફરવાથી ત્યાંનું નોલેજ મલે છે. કારણ કે હવે અ પુસ્તકોમાં જોવા જઈએ તો ઇતિહાસનું નોલેજ પણ ભણાવવામાં આવે છે તો જ્યારે આપણે તે સ્થળે જઈને તે માહિતી મેળવીએ તો તે વધારે અ સારી રીતે મલે છે અને મગજમાં રહે છે એ વસ્તુ પુસ્તક જ્ઞાન કરતા આપણે જે હરવા ફરતા જે જ્ઞાન મળે છે તો તે વધારે સારી રીતે તે યાદ રહે છે અને સારી સારું એવું મળે છે. કારણ કે તે જગ્યા અને ત્યાંનું જે નોલેજ હોય તો તે સાથે જોતા એમાં એ લોકોને સારું એવું નોલેજ થાય છે. અને બીજા મોટાઓની વાત કરીએ તો અમુક લોકો ઘરે રહી રહીને કંટાળી ગયેલા હોય. પણ એ લોકોને જવાનું નહીં મલતું હોય કે પછી જે કામ ધંધે કરતા હોય તો તે લોકોને પણ આવી રીતના કામ ધંધો છોડીને જવાનું નહી ગમતું હોય તો જયારે અ રજા ના દિવસો આવે તો ત્યારે ફરવા જવાની એમ મજા જ અલગ હોય છે અને આગળ થી તે વસ્તુની પ્લાનિંગ પણ થતી હોય છે એટલે ઘરનું માહોલ પણ અલગ બદલાઈ જાય છે એમ. અમે શહેરમાં રહેવાનું અમારું થાય છે એટલે અમે જ્યારે બી કઈક પ્લાન બને ગામડે જવાનું તો અમે જ્યારે ગામ જઈએ તો ત્યારે એમ અલગ જ ફિલિંગ આવે છે ત્યારે એવું થાય છે કે આમ કઈ કરવાનું છે જ નહીં બધી ટેન્શન જ છોડી દીધી હોય તેવું લાગે.
અને જે ગામમાં ગામનું તો જે વાતાવરણ હોય તે અલગ જ હોય શહેર કરતાં એટલે ત્યાં તો બવ એટલે બવ જ શાંતિ અને એકદમ માઈન્ડ ફ્રેશ થઈ જતું હોય બધી રીતે જે બી કરવાનું હોય જે એમાં અ માઈન્ડ કે ટેન્શનમાં હોય કે પછી આપણે જે હરવા ફરવાની જે મજા હોય તે વસ્તુ એમ અલગ જ રીતે અસર કરે આપણને. એટલે હરવું ફરવું તો મેન્ટલી ને ફિઝિકલી બહુજ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને તો જયારે ફરવા લઈ જાય ત્યારે જે એક્ટિવિટી એ લોકોને કરાવવામાં આવે તો તેના લીધે એ લોકો એમ અલગ જ ખીલી જાય છે. તે લોકોને એ વસ્તુનું ખૂબ જ નોલેજ થાય છે જ્યાર સુધી લોકો બહાર નઈ નીકળે ત્યાર સુધી ફરવાની તો મજા શું હોય. તો તેનું એ લોકોને ખ્યાલ જ નહી હોય હોતી હોય છે એમ એટલે મારા હિસાબે કઉ તો બધા ખુબ જ હરવું ફરવું જોઈએ. જો બજેટ ના પણ હોય તો નજીક નજીક સ્થળો પડતા હોય. તો પણ જવું જ જોઈએ તેનાથી બી અલગ માહોલ થાય છે. કારણ કે એક ઘર અને નેચર એ બંને વચ્ચે ખુબ જ ડિફરન્ટ હોય છે નેચરમાં જતાં જ માઇન્ડ અલગ જ થઈ જ તું હોય છે ફિઝિકલી અસર અલગ પડે છે. એટલે થોડોક ટાઈમ આપણે જે નેચર હોય છે કે જે ફરવાના સ્થળો હોય છે તો ત્યાં જવું જોઈએ. તેનાથી આપણને અલગ અસર થતી હોય છે ને અલગ શાંતિ મલતી હોય છે. મિત્રો જોડે ફેમિલી જોડે જતા હોય તો અલગ યાદો બને છે. એટલે હરવા ફરવાનું તો ખુબ જ સારું કેહેવાય.
હા તમારી વાત સાચી છે એટલે કે ફરવું તો ખુબ જરૂરી છે કારણ કે કે ફરવા વિના તો આપણું કો પણ તમે જે કીધું કે ઘણા બધા લોકોને સ્ટડી કે પછી ભલે ફરેની તો પછી એ લોકોને એકલું જવાનું કે પછી એ બધું થયા કરે છે એટલે કે ફરવું ખુબ જરૂરી છે. અને એવા તો ઘણા બધા લોકો કોઈ એવા હોય છે કે એમને એટલે કે પૈસા થી એમને ફરવા નઈ જાય એવું પણ થઈ પરંતુ તમે જે કીધું કે આ એમનાથી જેવા સારા સ્થળ હોય છે તો પછી ત્યાં ફરવું જોઈએ. અને ફરવાનું તો એ લોકો માટે આપણા માટે પણ ખુબ જરૂરી છે કારણ કે આપણું જે શરીર છે તે પણ આવડું જીક મેન્ટલી અને સારું ફિઝિકલી એકદમ પ્રિપેર થઈ જાય. કારણ કે આપણે ફરીએ નહી તો પછી ઘરે ને ઘરે આપણું આપણું જીવન એકદમ આલસી થઈ જાય છે. અને આપણને કસે પણ આવું કોઈ કોઈ પણ મન પણ નથી લાગતું હો. અને આપણને આવું બધું પ્રકારની કોઈ પણ પ્રકારની બીમારી થઈ જાય એટલે ફરવું આપ આપણા જીવા માટે ખૂબ જરૂરી છે.